હલો.
તો કેમ છો?
મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. વિશે વાત કરીએ.
આા તો બહુ સરસ ટોપિક છે.
એ ક્યારે ઉજવવામાં આવે છે
હા મે મહિનામાં બે બીજા રવિવારે ઉજવાવે આવે છે.
આ દિવસ માતાઓને સન્માન આપવામાં
હા કારણ કે માતા આપણે જીવનમાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકા અ બજાવે છે.
સાચી વાત છે તને તારી મમ્મી વિશે શું લાગે છે?
મને તો મારી અ મારી મમ્મી બહુ પ્રિમલ અને સંભલ છે અને તમારે?
મહેનતી છે અને હંમેશા મારું સદા આપણા માટે ઘણું બધું બધું કરે છે.
હા સવારે થી રાતે સુધી ઘર અને પરિવારની સંભાળ રખે છે.
છે અને બધાની જરૂરિયાત તને લાગે છે કે આપડે રોજ
ચોક્કસ ફક્ત મદર્સ ડેના દિવસે જ નથી
મધર્સ ડે કેવી રીતે ઉજવવા ગમે
હું મમ્મી ને ગ્રીટિંગ કાર્ડ આપું છું અને તું
અ હું મમ્મીને ની મદદ પણ કરું છું. ગ્રીટિંગ કાર્ડ્સ આપું છો.
તો કઈ ગિફ્ટ આપે છે તું
તમેને ક્યારેક ફ્લાવર બસ ક્યારે બીજા બીજા કઈ ગિફ્ટ આ પૂ છું.
અ મને તો હેન્ડમેડ ગિફ્ટ વધુ ગમે છે.
હા તને યાદ છે પહેલી વાર મધર્સ ડે ઉજવવા
હા સ્કૂલમાં કાર્ડ બનાવ્યો હતો.
હ હા મને પણ છે લખવાનું કવ્ય હતું એ દિવ
વાહ આ તો વાત તમા મારી બહ સરસ છે. હું પણ મમ્મી ને કાર્ડ જોઈને ખુશી થઈ હતી.
હા અને કલ્પના કરવી મુશ્કેલ છે. નાની ઉંમર થી બધું શીખવે છે.
હા આ તો વાત બઉુ સરસ કઉ છું તું. અ બોલવું ચાલવું અને સારી આદતો પણ મમ્મી થી શીખ્યું છું તને તને લાગે છે કે મમ્મી સૌથી સારી ટીચર હોય છે.
હા બહુ સરસ વાત આ તો છે જ. તેની સાથે શોપિંગ જવાનું ગમે છે?
હા મને તો બહુ ગમે છે.
અને મમ્મી ના હાથ નું કઈ
મને તો તેમના હાથના પરાઠા બહુ ગમે છે અને તને
મને મહત્ બહુ ગમે છે તો સ્વાદ અલગ જ હોય છે
બિલકુલ સારું કરો છે મમ્મી ના હાથ નો સ્વાદ બઉ ટેસ્ટ હોય છે તને જ્યારે મમ્મી એ મુશ્કેલી
હમ્મ
સમયમાં મદદ કરી છે
હા હ એક્ઝામ ના સમય એ મને બઉ મોટી
મારી મમ્મી પણ હંમેશા હિંમત આપે છે મને
હા મા ની સફળતા માટે પ્રા ના કરે
હમ્મ આ તો વાત સાચી જ છે આ આપણા માટે પ્રાર્થના કરે છે અને પોટેન્શિયલ ચિંતા કરતા પેલા બાળકો ની ચિંતા કરે છે
અને પોતા ની ચિંતા કરે છે તે તો સાચી વાત છે સંતાન બહુ ઊંચું માનવામાં આવે છે
હા બિલકુલ સરસ કહો છો તો અ તને મધર્સ ડે પર મમ્મી ને સરપ્રાઈઝ આપવુ ગમે
તેમની ફેવરેટ ડિશ બના નવી દટ કરું
વાહ આ તો બહ સરસ સરપ્રાાઈઝ છે તને કઈ આઈડિયા ગમે
હું થેન્કયુ નોટ લખવું
હા શબ્દો પણ મને ખુશી આપી શકે
આહા હા આપણે મમ્મી ને ઘણી વાર થેન્ક યુ કહેવાનું
હા કારણ કે આપણેે તેમના પ્રેમ ના સ્વાભાવિક મની લઈ છે
હા પણ હકીક હકીકતમાં મોટા હોય છે
બિલકુલ તેને કઈ ફેમસ લાઈન યાદ છે માતા વિશે
પણ દરેક જગ્યાએ નથી થી પોને માતા બનાવી
બઉ સુંદર લાઈન કહુ છું તું
હા શુ એક્ટિવિટીસ થાય છે
મધર્ષ ડે પર તો કાર્ડ મેકિંગ સ્પીચ કમ્પટીશન અને એસે રાઇટિંગ અ કોમ્પિટિશન થાય છે
તો બહુ સરસ વાત છે અને પ્રોગ્રામ્સ પણ થાય છે આથી બાલજન વધે છે.
હા સારું કરું છું તું તને સ્પીચ આપ્યું ગમે છેને સ્કૂલ માં?
મને થોડો બહુત ડર લાગે પણ શું?
હા. મધર્સ ડે પર સ્પીચ આપી હોય, તો શું કું કશીશ
હ મારી માતા માટેટી શક્તિ છે.
બઉુ સરસ કહીશ તું તો
તને લાગે છે, કે મધર્સ ડે માટે બધી લિમિટ હોય છે.
ચોક્કસ નહી
આવું કેમ
કારણ કે માતા રોજ આપણા માટે ઘણું કરે છે એટલે રોજ તેમનો આદાર અ આદર કરે કરવુ જોઈએ.
હા અને તે તેમની મદદ કે ઘરના નાના કામમાં હાથ બતા ભળવી
બિલકુલ તને શું લાગે છે માતાની સૌથી મોટો વિશેષતા કઈ છે.
માતા તેમનો નિસ્વાર્થ પ્રેમ છે, વિષય છે.
હા હા તો બઉ સરસ કહુ છુ, તુ હું પણ એજ કહીશ
બધા મા ન છે, અને બધું નું ધ્યાન રાખે એમાં સૌથી ખાસ શક્તિ માન વામાં આવે છે.
હા આ તો તમારુ સાચી વાત છે. માતાએ તો દુનિયામાં સૌથી ખાસ હોય છે. માતા એ બાળકોને બહુ પ્યાર આપે છે.
હા સાર તો સાચી તેમના સંતાનોને નિઃસ્વાર્થ એ ખુબ ધ્યાન રાખીએ છીએ.
હા લાઈફ ટાઈમ પ્રેમ કરે છે, બલિદાન આપે છે. બહત હેલ્પફુલ હોય છે.
હા માણસ માટે તેમના માટે ભગવાન હોય છે.
હા આ તો લાઈન તો બહુ સારી ગઈ છે.
તો પણ ભગવાન જેવું જ છે, સંંત નો માટે ન ખુબ ખ્યાલ રાખે પ્રેમ આપણને કોઈ કોઈ નહી આપ
હા માતા જેટલા પ્રેમ તો કોઈ આપે છે, નહી. નહી આપી શકે માતા એ બહત ખાસ હોય.
આજેથી આપ આજેથી આપડે મમ્મીને વધુ
ચોક્કસ
ચાલો પછી આપડે પછી શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ